હલો, અવાજ ની આવતી? જય શ્રી કૃષ્ના.
જય શ્રી કૃષ્ના.
શું કરો, કઈ ની કરું છું બેઠી સુ.
અમે બી બેઠા છીએ.
તમે બેટા છ આપેલા કોલ એમ કટી કે મારો નેટ બંધ થઈ ગયો. એને લીધે કોલ બંધ થઈ ગઈ કટી ગઈ હતી.
અચ્છા.
હમ. ઓ બસ એ ખાવા પીવાની બ તૈયારી કરે છે બનવાની.
હા હમ પણ તમારે તો આરામ છે બા.
હ સારું આરામ છે એવું આરામ ન જોઈએ. આમ આમ કહ કે એવો આરામ નહ જોઈએ.
હ નઈ નઈ ની જોઈએ એવો આરામ.
ના એવો આરામ નહ જોઈએ. એને કંટાળ હોઈ ગય તુંમાં.
સબને નસીબ કોની હોવે છે એવો આરામ. મેં કર્યું સ. તમને નસીબ કોની હોવે છે આરામ
હા આ વાત તો તમે બઉ બોલો છો સાચી વાત છે તમે બહુ સારી વાત કહી પણ એવી રીતે નહિ જોઈએ ને
હ હ સાચી વાત
કે નોર્મલ થાય તો કેટલા દિવસ થઇ ગયા મને આ જોવો આજ એક મહિનો થઈ ગયો મને એક મહિના નોર્મલ આરા તો લાગી રહ્યા છ-
હ સાચી વાત ના તો થોડો ઘણો ટહેલનો તો કરો છો નહી કરો
ક્યાં જાઓસો આ બાર ખુલ્લો છે ઘરમાં બહાર ખુલ્લો સે નતે ડોક્ટર પણ બોલે કે થોડું ટલવાનું ક્યાં જ તેનું
નહી તો પછી તમારે શૌચાલયનું કઈ કરું છે
રૂમમાં થોડો બોટ જતા ચાલવાનું નહીં ને મારે કઈ આ ઓર પ્રોબ્લેમ થાય કે એને લીધે હા ધાબા ઉપર છે
તો પછી કઈ કરો છે
મે એના પેલા સીમાની ઘેર જઉં છે
હા અચ્છા સીમા હા મેં એ સોચ રહી છે કઈ કરે છે
ના ના સિમાને ઘેર જાવ
હા સીડીયા ન દિકકત પડે છે
શુ કઉં તમને આ તો જેને પર બીત્યું હોય એને ખબર પડશે બાકી એને ખબર નહી પડશે
હ
પણ મારે તો અત્યારે કઈ ઓર કામ થઈ ગયું એના લીધે
ઓર કામ કે કામ
હા તો લલિતની બોલ્યા તમને
ના
હા પેલો કેને કરતા નહીં હેને આપ પેલા મારે ઘાવ નહીં બુરાવ્યો ને એને લીધે એને લીધે તો એક મહિનો થઈ ગયો હતો એ તો ડ્રેસિંગ ચાલશે ને
હા
એની પાછળ ટાકા લેવાયા એના આપણે ચોરાય જાયને પેલા એમનું હ
નહી તો ડ્રેસિંગ ડ્રેસિંગ ખુલ ગઈ
નહી નહી એને પહેલા તો મારી હેના આપણા એ સરકારી મજા કર્યા
હા સરકારી
તો હ એને કંઈ ધ્યાન નહીં દીધું ને અચ્છા મતલબ કે તમે જો કે છે સાત દિવસમાં એક વાર થઈ તો એનો શું હાલ હોય એને પછી તાપ કેટલો પડે છે
સાચી વાત છે
એને લીધે પછ લઈ લીધો પછ પછી પાછી ટાકા તો બધા ખોલી નાખ્યા. પછી એને કામે નઈ કરવાનું. અબ એને કેવા તો ઓવો ઉલટો કઈ થઇ જાય પછી ક્યારે જ આવશે.
તો કેમનું પડે છે?
પણ મા ઘરમાં તો બધાને પતો છે અને લલિત ની પતો હોય સે શાયદ એને એને દી તમને તમ ખબર સેને એને બધી ત્યાં કને પતો નહી સે, તું કોઇને કેતી નઈ હો.
એ સત
હા નઈ તારે કને કેવાને પેલા તારે એમ સાસુ ને નઈ કવાનીને આ બાત જતા ફેરે પાછે સહી નહી હોય ને
સાચી વાત હે.
ઓર કઈ થઈ જાય છે તો શું કરો?
હમ. ના ના અબ તો ઠીક હ સબ સારું છે.
હમ ત્યારે ક્યાં ટા ના ટાકા નહી ખોલ્યા હશે. ડોક્ટર બોલે કે આજે ફાઇનલ ડિસ્ચાર્જ કરવાનું.
હા સરકારી કામમે થોડું રિસ્ક ભી રેવે છે.
એને મંદિર કાંઈ નહી આ મારથી પણ ઘરમાં જાયશ પર ઘર નહી આવી.
નેટવર્ક કોની આ છે અવાજ સાફ કોની આારી.
તારે ત્યાં જો તો તારે જો તારે ન્યૂટર્ક આવક કહીં આવશે.
શું કેવો છો? અવાજ કોની આારી. અરે આવાજ કોની આ રી હે
હા
હલો
હલો
આવાજ સાફ કોની આરી છે
સાફની આવે સુ થયું તો નેટવર્ક આવશે
હા અબ તો આ રહી એ
ત્યારે આઈ
હા હા અરે
ઓર ક્યાં ક્યારે આવશે
હા દો દો દિન બાદ આના
એક બેદાડા પાસી હેના
હમ.
હમ લેસન ચાલુ થઇ જાય છે
હ હા
સારું
ઘર કોઈ કામ બાકી છે જો
ઘરકો શું કામ છે
સર કો કામ છે વા થોડો ઘણો એ માર્બલ વગેરે આ લગારેે છે તો
હા ઘેરનું પા
હા.
આ માર્બલ લગાવવાની બાકી એમ તો
હા બાકી છે તો નીચેરો સામાન સૌ ખાલી કરનો છે
છત નહી ડાલતાના
ના ના ઉપર તો છત હા
હા લલિત કેવું ભૂક્યું કે એક બાર એમ હોસ્પિટલ ગયા ત ને તો લલિત તો માણે થ કે બોલે કે ના બાવજી ને બોલ્યો તો બાાવજી બોલે પથરા નહીં પાતી માંગે
હમ કઈ નઈ એ પતરાય પાછો તો એકલો આમ હોય જોવા હૈ આગે
હમ
અરે વાપસ લગન કા કામ હ જોબ વાહ હૈ
અચ્છા લગન ના કામ છે
હા સુન્યું છે મે
કેના
ઘરકાહું તો કોની સુન્યો છે બાર ક બોલ રહ્યા છે
નહી પર લગન કેના છે
લગન ડિગ્રી રે કાકા નું છે
બીકરી કેની દિકરી
મન્નત
હમ
મન્નત્રે કાકા નું લગ્ન છે
હા સારું ક્યારે છે
ભાઈ તો ખબર નથી નહી ઘર કન તો કોની સુન્યું છે પર બારકા કે ગયા છે
મેં સોચ ર્યું હ આપ હા
વયોત તો પતો નથી
હમ સારું સારું નહી છોકરો
ખબર નથી ખબર
હમ હા આવીઈ ગયોને બહાર રખડી બોલે ફોન મેકીદે એનું શું કામ છે માર ખડનો ને ઘરમાં આઇ ન ટીવી જોવાની એને એક એક દાડા પસ ખબર પડી જાય શે કે લેસન ચાલુ થઇ ગયા.
હા તો એવુ જ કામ છે. ઇ સ્કૂલ ના ખુલે જબ તક.
હા એક દાડા પછી ખબર પડી જાય કે લેસન ચાલુ થઈ ગયા.
હા હા સાચી વાત.
યે દેખો હા આ તો બહુ ખુશીના બાત છે.
સગાઈ તો હાલ તક તો ફિક્સ કોની હુઈ છે?
તો પશી લગન
હા મતલબ ફિક્સ મતલબ ફિક્સ ફિક્સ હ પર મતલબ ખોલ જોલ કોની
અચ્છા બધાને વસ્તુ નહી કીધું. સારું.
ઓ તમારી બેટી શું કરે છે?
હા.
તમારી દીકરી શું કરે છે?
એકડું ઝઘડો કરે છે.
હ હમ દીકરો ઘણોય ઝઘડો કરે છે.
બહુ જબરો છે આ.
હમ.
હા મને આપી દ ખાઈ. ના મારે નહી જોઈએ. મને બોલો કે તારે ચિપ્સ ખાઉ છે.
હમ. ચિપ્સ ખાબા ક દન કોને છે.
હમ.
એક